ઓકે શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ આજે આપડે વાત કરશું હમણાં હમણાં હમણાં જે પરીક્ષાઓ થાય છે ખાસ કરીને તો કોમ્પિટેટિવ એક્ઝામ જે આ નીટ અને અ ટીઈટી જે હમણાં સાંભળવા મળ્યું એમાં પેપર લીક ને પેપર ફૂટવાના કે પેપર લીક થવાના બનાવો વિશે વાંચ્યું તો એના વિશે શું અભિપ્રાય છે તમારો હા
હા એટલે ક્યાંક ને ક્યાંક તો છે ને હું એમ વિચારું છું કે અ પેપર સુ નું મેઈન કારણ છે જે વધારે પડતી આ ટેકનોલોજી ને અ મહત્વ આપવામાં આવ્યું છે કે ટેકનો સવી આ વાતાવરણ કરી નાખવામાં આવ્યું છે તો એમાં શું થાય છે કે અત્યારના જે અ નોકરીિયાત વર્ગ છે બરાબર તો એ લોકોને એટલા બધા ટેકનોલોજી ન ઉપયોગ વિશે જાણકારી હોય નથી એટલે બધ ી જગ્યાએ જાણી જોઈને પેપર લીક થવું એવું હું નથી માનતી કોઈ વાર ભૂલથી ક્યાંક આપણાથી અ મિસ્ટેક થઈ જાય છે ને આજકાલ તમે એમ જોશો કે એક અમુક પ્રોગ્રામ હોય છે એવા બરાબર તો એને કારણે કોઈનો મોબાઈલ કે કોઈ ન કમ્પ્યુટર હેક કરવું એ પણ બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે એટલે કોઈ સામાન્ય વ્યક્તિ પણ એક નાનાકડો સ્ટેપ જોઈને હવે અમુક અમુક પ્રોગ્રામ એવા આવી યા પેલાના જે હતા સી સ પ્લસ પ્સ બધા એમાં ખુબ લાંબા પ્રોગ્રામ લખવા જેને ક્રેક કરવું બહ અઘરું હતું આજ કામ છે ને એ ક્રેક કરવા માટે કે ક્લોનિંગ મોબાઈલ કેવું કઈ કરતા હોય એને કારણે પણ કદાચ મોબાઈલ અરે પેપર લીક થઈ જવાના ચાન્સીસ વધે છે એટલે કેવાની વાત ફિઝિકલી પેપર લીક થવું એ મેનેજમેન્ટની જવાબદારી હું એ વસ્તુ સાથે પૂરેપૂરી સહેમત નથી
હમ ના પણ થોડે ઘણું એવું છે મને લાગે છે કે આપડા આપડે ત્યાં થોડી ગેરવ્યવસ્થા પણ હોઈ શકે એવું લાગે છે કે કારણ કે મેં હમણાં જયારે એક વખત વાંચ્યું હતું મારા વાંચવામાં આવ્યું હતું કે ચાઈનામાં એ લોકો લોકોની આખી પરીક્ષા પદ્ધતિ એટલી સરસ એ લોકો એ વ્યવસ્ વ્યવસ્થા કરેલી છે કે ઇવન પેપર સેટ જે કરે ને એને પણ બે મહિના સુધી કોઈના કોન્ટેક્ટમાં નહી આવવાનું એમને મોબાઈલ યુઝ નહી કરવાના અને આખી જ્યાં સુધી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી જે પેપર જેને પેપર સેટ કર્યું હોય એ લોકો કોઈના કોન્ટેક્ટમાં આવે જ નહીં એટલે એ લોકોની પરીક્ષા પદ્ધતિ એ લોકો એવું કે છે કે એટલી લીક પ્રૂફ છે કે ક્યાંય એવી ગેરવ્યવસ્થા કારણ કે હમણાં મેં એ પણ વાંચ્યું કે આવા નીટની પરીક્ષા જે મેડિકલ એન્ટ્રન્સ માટે હોય છે હવે વિચાર કરો કે જે અ જેને પરીક્ષા આપવી છે અને એ જે વિદ્યાર્થી છે એ કેટલી તૈયારી કરે છે અને જયારે પરીક્ષા આ નક્કી થાય ડેટ આવેને પછી છેલ્લી ઘડી ઘડી આટલા આખા કેટલાય વર્ષોની તૈયારી પછી એમ ખબર પડે કે પેપર લીક થ એઝામ્પ થઈ છે એને કારણે આપઘાત ના કિસ્સા પણ આવ્યા છે એટલે એમ લાગે છે કે ક્યાંક થોડીક ગેરવ્યવસ્થા પણ જવાબદાર છે એવું ઓ મારું માનવું છે.
હા એટલે હા ગેરવ્યવસ્થા વાત સાચી છે, કારણ કે આપડે ત્યાં એટલું બધું કરાઉડ વધારે પડતું છે, અ વસ્તી એટલી બધી છે. કે ને લોકોની સજાગતા એ પણ ઓછી છે. કે આપણેે આપણી વસ્તુને કેવી રીતના સાચવવી જોઈએ કે એને કારણે અ એ પણ એક મહત્વનો મુદ્દો છે, ને પ્લસ તમે જેમ કીધું ગેરવ્યવસ્થા ગેરવ્યવસ્થામાં મુખ્ય કારણ અ એટલે એજ જવાબદારી ભર્યું કોઈનું કા કાર્ય ન હોય. બરાબર પછી પેપર એક જગ્યાએથી બીજી જગ્યાએ આ બહુ ઈઝીલી એટલે ખુબ મહત્વના કાર્યો હોય કે કો પગલા લેવાના હોય એમાં ખુબ અ લાાઈટલીલે એમાં પેલી ત્રીજો માણસ આવી જાય અને ક્યાંક ક્યાંથી કેવી રીતના ભુ એટલે જો જેનું જેને ભૂલ ન કરી હોય એ સંડોવાય જાયને નિર્દોષ માણસ વગોવાઈ જાય એના જેવું પણ થતું હોય એટલે આ બધું આપડી માન્ય તાઓ છે, કદાચ સાચું પણ હોય કે જેણે પેપર લીક કર્યું હોય પૈસા માટે થઈને અ ઘણાની અત્યારે અ મોંઘવારી એટલી વધી જાય છે. કે સારા સારા ભણેલા લોકોની પાસે પણ અત્યારે નોકરી નથી. એટલે એવા લોકો પણ પૈસા કમાવા માટે થઈને કોક વાર આવું પગલું ભરતા મેં જોયા ઈવન કાલી આ ખાલી આમ નીટની એક્ઝામ આ બોર્ડ ની એક્ઝામ છે, ઘડી તમે સ્કૂલોમાં જુઓ ને તો અ અમુક સ્કૂલના અમુક સ્કૂલમાં એવો નિયમ બનાવ્યો છે, કે તમે જે સ્કૂલમાં ભણાવતા હોય ને એ સ્કૂલના વિદ્યાર્થીઓને તમે ટ્યુશનના લઈ શકો એ બોવ જ સારું પગલું છે. પણ અમુક સ્કૂલ પાસે જે ધારો કે હું અ સાયન્સનો વિષય ભણાવતી હોઉ બરાબર તો મને મારા કો ટીચર સાથેની અમુક વસ્તુ તો કે અમુક આદતો તો ખબર જ હોય કે આનું પેપર કાઢવાની રીત આવી છે, સ્કૂલની સિસ્ટમ આવી છે. એટલે ડાયરેક્ટલી કે ઇન્ડાયરેક્ટલી જો હું ટ્યુશન લેતી હોઉં તો હું પણ પેપર ફોડું જ છું કારણ કે હું મારા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું લાવવા માટે થઈને અમુક શોર્ટકટ મેથડ એ લોકો ને બતાવીશ
હમ બરાબર છે, પણ આ તો નાના નાના પાયા પર થયું કે સ્કૂલની અંદરની વાત પણ જયારે જયારે આવી જાહેર પરીક્ષાઓ હોય મોટી પરીક્ષાઓ જેમ કે આ નીટની મેડિકલની એમાં કેટલા કેટલા વિધયાર થઈ ઓનુ ભવિષ્ય એમ કહીએ કે એને માથે તલવાર તોળાઈ રહી છે, એવું લાગે અને હમણાં અ બીજું એક આવ્યું ટીઈટી એટલે ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ એ પણ હા એના માટે પણ હવે વિચાર કરો કે જો આ વિદ્યાર્થીઓ માટે તો છે, જ અને ટીચર્સ પણ જયારે આવી પરીક્ષાઓ આપતા હોય એ લોકોની પણ એલોકો ના બી ભવિષ્યની જયારે આપણને ચિંતા હોય દેશ આવા ટીચરોની ત્યારે જો આપણે આ આ વયવસ્થા સાચવી શકીએ તો એ ખરેખર એક અ આમ વિચારવા જેવી બાબત છે, એ તો આના માટે એવું કઈક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે આ ભવિષ્યમાં આ આટલું લોકો હેરાન ન થાય એક માનસિક એ લોકોને કેટલો સંતાપ થાય છે, એ પણ બો મહત્વનું છે, એક તો નાસીપાસ થઈ જાય આપઘાત કરે અને જે પછી આપે એ લોકોનો પણ પછી ભણવા પ્રત્યેનો જે અભિગમ છે, આખો બદલાઈ જાય કરિયર માટે હા
ખરેખર ખરેખર સાચી વાત છે ને આ એટલે એક રીતે જે અત્યારે જે આપણને અત્યારે આજકાલ પેપર ફૂટવાનું ને બધું સાંભળવા મળ મળે છે આ ખરેખર તો મને એમ થાય કે આપણા માટે ખુબ શરમજનક વિષય કેહેવાય આ મુદ્દા ને બહુ ઉછાળવો ન જોઈએ પણ એના કરતા આ ન થાય એના માટેના આપડે પગલા લેવાએ
હા એની તકેદારી રાખવી જોઈએ કે એટલે આી આખી વ્યવસ્થા જ એવી ઉભી કરવી જોઈએ કે એના પાયાથી લઈને જે ઉપર સુધીની વ્યવસ્થા છે એમાં ક્યાંય પણ છટક માારી ન રે એનું ખ ધ્યાન રાખવું પ જેમ મેં વાંચ્યું હતું એમાં કે એ લોકોની આખી સિસ્ટમ જે ચાઈનામાં ફોલો કરે છે ખરેખર એમ કે જેને આપણે બેંકમાં પણ જેમ અ પૈસા એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે કેટલી સિક્યોરિટી હોય છે તે ની પણ માણસો હોય પોલીસ હોય અને તિજોરીમાં જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસાની હેરફેર થતી હોય છે લાખો રૂપિયાની હેરફેર થતી હોય છે એવી જ રીતે જો આ પેપર માટે પણ જો એવી વ્યવસ્થા ઉભી થાય જેમ બોર્ડની એક્ઝામમાં તો આપણે લઈએ છીએ પણ હજુ એની આગળ આ લોકોનું જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જારે અ છે એના પર જયારે આપણેે આ સવાલો ઉભા થાય છે તો એના માટે આપણે ખાસ પગલા લેવા જો જો એવું મારું માનવું છે
હા ને બીજું એક આપડે ત્યાં પેલું જે બજેટ ફાઈનાન્સ મિન મિન બજેટ જે ડિક્લેર કરે છે ને ત્યારે જે બજેટ બનાવનારા વ્યક્તિઓ હોય છે ને જે ઓફિસરોને જેને નિમણૂક થતી હોય ને એ લોકોની ત્યાં એક રાષ્ટ્રપતિ ભવનમાં એક ભા એક એક સ્પેશલ એ વિસ્તાર જેવો બનાવ્યો છે હા હા ચેમ્બર એક બનાવવામાં આવે એ ચેમ્બરની બાર જ્યાં સુધી અ ફાયનાન્સ મિનિસ્ટર બજેટ ડિકલેર ના કરે ત્યાં સુધી એ લોકો એ ત્યાં જ રવાનું ને કોઈ પણ સોશિયલ મીડિયા કે ફોન બોન કશું જ નહીં વાપરવાનું ખાલી ઘરના લોકો સાથે કોન્ટેક કરવો હોય તો કઈક એ પણ રેકોર્ડેડ કોલ હોય એમાં હાય કેમ છો કેમને એટલી વાત કરીને મૂકી દેવાનું તો એવું પણ આવી જો મહત્વની પરીક્ષાઓ માટે જો થાય ને
હા હા ખરેખર હા એટલે ચાઈનામાં આવી જ સિસ્ટમ છે કે તમારે જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી પેપર સેટરે કોઈના કોન્ટેક્ટમાં નહી આવવાનું આ જે તેમ તમે વાત કરી એવી રીતે કે રેકોર્ડિંગ રાખવાનું અને કઈ એવી ઇમરજન્સી હોય તો એ લોકો ઈ વ્યક્તિ દ્વા દ્વારા ફોન કરીને વાત કરી શકે એટલે ડાયરેક્ટ તો વાત કરવાની જ નહી ને એવું હોય તો એ એઈ જે વ્યવસ્થા છે એ ખરેખર મને આવકારદાયક લાગે
ના ખરે ખરે તો એટલે જ તો ચાાઈને આટલું બધું આગળ છે ભલે ત્યાં એમ કે છે કે ત્યાંના લોકો ડુપ્લિકેટ પણ ઘણા બધા લોકો ચાઈના જઈને આવે છે ને એ લોકો એમ જ કે છે કે ત્યાં એક વખત એટલીસ્ટ તમે ફરવા જાવ ને તો પણ તમને ખબર પડે કે એ દેશ કેટલા હતા જે ચાઈના અને જાપાન
હમ ત્યાંની પણ વસ્તી આપણા દેશ કરતા વધારે જ છે છતાંય જો એ લોકો હા તો તો પણ એ લોકો જો આ વ્યવસ્થા ઉભી કરી શકતા હોય તો આપણે આપે પણ કરી શકી એ એવા સક્ષમ તો
અચ્છા, ખરેખર-ખરેખર, કરવું જ જોઈએ. ને એમાં પેલું આપડે આપડે આપણા તરફથી થોડુંક શરૂઆત કરીએ પણ કોણ જાણે એ એ વ એ વસ્તુ બધાના મનમાં થવી જોઈએ. આપડે સો કરોડની જનતા હોય તો બધાને જ કદાચ એ એવું પણ મને એમ થાય કે જે લોકોને પેપર મળ્યું તું એ લોકોએ ના કેમ નહીં પાડી દીધી હોય, કે ભઈ મે મહેનત કરી રી છે આખું વરસ. હું મારી મહેનત થી એક્ઝામ આપીશ. પણ એ હવે એ એ સ્વૈચ્છિક અભીગમ
હા, હા એ એ નૈતિક અભિગમ બધા પાસે નથ થી હતો. જેમ આપણે પેલા વાત કરી કે કોઈ કોઈને પૈસાની જરૂર હોય ને કદાચ આપણા દેશમાં થોડી ગરીબી છે, એને કારણે પણ આવ વું થતું હશે એવું કદાચ એવું પણ સ એવી શક્યતા ખરી.
હા ને પણ હવે સાચું કારણ તો કદાચ બાર નહી જ આવે. પણ છતાં પણ આપડે પ્રેયર માં એવી અહ પ્રાર્થના કરતા હોય ત્યારે આપણેે પ્રેયર માં એવું કહીએ કે ભઈ આવું ફરી વાર ન થાય ને કારણ કે અહ કેટલા લાખો લોકોના અહ ક અહ કરિયર દાવ પર લાગી જાય છે આવી બધી અહ એક્ટિવિટીઝને કારણે.
હા, હા બરાબર છે. એટલે આ સરસ મુદ્દો છે અત્યારનો તાજો જ છે એટલે એના પર વાત કરવાની આપને મજા આવી. હા, હા, હા. ઓકે, હા, હા.